હા આ અવાજ આવ્યો તમને
હા મને તો આવ્યો એ હમણાં જો ચાલું કરીને ગયો મારી માં
ચાલુ
એવું હ નઈ નઈ હમણાં આવ્યો તો એ ચાલુ કરી ને જો એ
હા.
હા બોલ બીજું કઈ નહી જો હંજવારી પોતા કર્યા થામડા કર્યા હજી પાણી આવે તો કપડા ને ધોવાનું છે. અમારે બધી બાજુ પાણી છોડે કે નહી. તે વાર લાગે પાણી આવું
હા.
હા બોલ બીજું
કામ થઈ ગયું
તું કાલે ગઈ હતી નયા
હા મેં ગઈ થી પછી ફોનનું કર્યું ને
હા મને કઈ એ કીધું જ નઈ મને અમુક ને ફોન કરીને કે કે તને કીધું કેસે મે કીધું નઈ
બે ફોલ્ડ નતો કર્યો મેં ઓલી હારે વાત કરતી જોઈન્ટ કર્યું તું તું આમાં બોલ હોલી યા નથી આવતી પ્લોટ વાળી છોકરી
હા હા હા.
એ ની હાર હા મેં જ કીધું તું મેંરી દોસ્ત ને તેજો મે કઉ કે એમ ત્યાં કીધું તું મા દોસ્તને કેજો આખો દી બે વાતો કર્યા કરી એમ કીધું તું કે તમે કઈ દેજો કે હા હા હા. પીકી તું હોય હમ્મ.
કે કે હવે બે વાતો કર્યા કરો. મેં કીધું હા આયા ઘરે જ આવ્યા હતા ચાલુ કરીને ગયા.
હમ્મ
હા એ કે આમાં કોઈ એના નામ નહી લેવાના એમ
હા, નાની એ લેવાના કે એડ્રેસ લ દેવા હા
હા ફીઝ, મને એકનેગયાશે નામે નિ દવા ના કોઈને હા રે હા નામ વગરનુ જ વાતો કરીએ
હા
એટલે પણ આમાં નેટ બહુ વપરાય છે, હો
હે આ પુરુ થઈ છે, એ તો પાસું પુરાવું પડી
હા મારે તો મેં વાપર્યુ જ નથી આજે જે મારુ રિચાર્જ લગભગ પૂરુ થઈ જાશે.
વિયો રિચાર્જ કરી લેજો તો હા આમા રિચાર્જ કરમ
કેઇ કે મે કરાવી દે કે તુ તારે હુ લેવા ઉપાધી કરે
હા મારે એમ જ છે, પૂરુ થાય ને તો કરાવી જ લેવુ
તો હવારમાં આવેલી ઊભી થાય પાંચ વાગે. પાંચ વાગે ઊભી થાયને બે બાપ દીકરા ના ટિફિન વગેરે તૈયાર કર્યા
એવું છે.
હા આજે તો છુટી છેને, ત્યા
હા આજ તો રજા છે, હો
હા આજે રજાશે
હમ કાલે જાવાનુ સાડા ત્રણ વાગે.
હા તને બોલાવી હશે પણ તારું ઓલમ નામ આવ્યુંને એટલે
હા બધી જવાનુ
હા મારું તો ક્યા નામો નિશાન નથી તો પછી હુ જવાનુ
ઓ વિશામાંઈની એ કેમ
હુ ખબર ભાઈ આમાં હુ લોસામાં પડ્યું છે.
આમા નામ આઈ હુ.
હા આમાં આવ્યું છે, હવે ઈ કે આખો દી વાતજ કર્યા કરો તમે તારા બે દોસ્તારો
હા હો એમ કીધું કે આખો દી વાત વધારે કર્યો ને તો જ થાય.
હા ત્રણ કલાક વાત કરવાનું તો નેટ ક્યાંથી કાઢવુ.
પપ્પા ત્રણ કલાક પાછું ઘરી રઈ ને પાછી વાતું કરવાનુ
હા દસ મિનિટ કે રાખી દેવાનો
હમ્મ
હા દસ મિનિટ રાખી દેવાનો ને પછી પાંચ મિનિટ પછી પાછી વાત કરવાની
હા
હા હવે ઈ ઘાય ધાયમા હતા તો મને કઈ આટલું બધ કઈ કીધું નઈ
હમ એમ જ છે પાછો કરવાનુ
હા વાંધો નહી તું કરજે મને
હા હું કરા તને હા
હુ બનાવ્યુ
હજી, તો રાંધવાનું બાકી જ છે.
હા મેં ઈ જ કીધું મેં તો ઈ નઈ ફોન ઉપાડે મેં કીધું એવડી કામ કરતી હશે
બાથરૂમ ધો બાથરૂમ ધોતી ધોતી વાતો કરશું હમ
એ એક કામ કરશું આપડે એરફોન લઈ લેવી અરે એમ કહશું આપડે એરફોન લઈ લેવાય
હા ઓ
હા મારે લેવા પડશે મારે ઓલા ચિમટુ પાહે
હ
મારે ચિંન્ટુ પાહે જાવું પડશે ઓલા પાસે જાવું પડશે ઓલું ફોન નું હા એરફોન
એમાંય બ્લુટુથ ચાલુ કરવું પડે ને
અરે ભાઈ
બ્લ્યુટૂથ ચાલુ કરવું પડેને મારે રાખવા
વાંધો નઈ પાંચ મિનિટ તો થઈ ગઈ
થઈ ગય હમ દેખજો તમને મને નઈ ખબર થઈ ગઈ ને
હા મેં જોયું ને હા પાંચ મિનિટ ની ઉપર થઈ ગયું
ઓલી લીટી ભરાઈશ જોઉં તો એમાં
કઈ લીટી મને કઈ લીટી નથી આવતી હો
નઠ આવતી
દેખવા દે ના ના મને કઈ લીટી નથી આવતી
એટલે બંધ કર્યું ને પસિ લિટી આ દેખાય હમણાં
અચ્છા એવું શે હા તો આપડે તો અતયારે કઈ કામ શે ની આપડે બે વાતું કર્યા કરશું
હા એની રીતે જ ફોન બંધ થઈ જાય
હા
વાતું કર્યું કર કર્યું પછી એની રીતે બંધ થઇ જાય તો આપડે ખબર પડી જાય કે હવે મિલીટ પૂરી હા મે હજી કાલે જ વાતો કરતી હતી
તો કઈ આવ્યું કે નહી ખાતામાં
ઓલી હજી તો બેકની ચોપડી લઈને જવાનું કીધું
એવું છે હ
તમારે
મને એવડ એ કઈ કીધું નહી ઘાઈ ઘાઈ માં હતો એના દોસ્તાર ને ભેગું જવાનું હતું એને તો મને કઈ કીધું નથી એવું કઈ
તો બેકની ચોપડી લઈને કાલે જવાનું એનો ક કરી નંબર કેમ ખાતાનું હમ કાલે જવાનું વાત તો રજા છે ને
હમ
હમ
આજે વરસાદ રહે ની આજ અષાઢી બીસ છે કે નહી
હા ઓ વરસાદ અંધાય રું છે હે હ બાર દેલવાડા નું બધી ને જવાનું ફમ છે
હેઅ
દેલવાડા અમારે સમાજ વાળા હ દેલવાડા રાયખ્યું હમ તમારે
દેલવાડા અમારે તો ક્યાઈ નથી જવાનું બાપા
હે તમાર તો ન્યાજ મંદિર છે ને
હા મારે ક્યાંય નથી જવાનું બધા જાશે ઘરના હા વરસાદ પાણી ન ભાઈ મને ક્યાય ગારા કિશોર ન મજાજ ન આવ્યા
હમે નહીં જાયુ.
હા, ત ભાઈ મને કેતા તઈ કે ઉના જતો કે જે કાલે એવું હોય તો લઈ લેજે તો મેં કીધું નહી ભાઈ મને કાઈ નથી સારુ લાગતુ આવે તો આવે ને તો કાઈ આવે નહી
હા
એવું છે.
ન ગમે ને હાવ વરસાદ
હમ્મ હવે આમાં તો કઈ આપડણે નેટ વપરાય નહી હવે આમાં જ બધું ઘાલવાનું નેટ કા
હા દેખવાય નહી ફોન એટલે તો કઉ વાતું જ
હા કેટલા મળવાનું કઈ કીધું કેટલા મળશે એમ
હ પૈસા ન તો કઈ ખબર નઈ હોય કે કે એક દિના બસો એમ કેતીું તયુ
હ
વાતું કર કરીએ તો એમ
પણ આપણું નેટ કેટલું વય્યું છે, એની વાહે
હા એક એક વિના બસો બસો
હમ મે ઓલાને કીધું આજને આસ આવી આવી જાય તો એવડે તો હા પાડતો હતો.
હા આ કે એટલાથી વાત કરીએ ને તો રાતકાાલી બસો આવી જ જાય, એમ ખાતામા
તો વાંધો, નહી.
હમ આપડે વાત કરો
ગમે એ વાત કરે જ રાખો યા આવ હે ન્યાય બધ્યું કાલે આવ દાંત કાઢી ને ગોટો સડી ગયો ઓલી આમ કરે ઓલી આમ વાતો કરે આમમી બધુ
કાલે આ હતો, ને મારી દેર ત્યાં એવે બધીને સાલું કરી દીધુ કે
હા બધી ને ચાલુ કરી દીધું બધી ત્યા વાતું કરતી તું હમ હમયુ નંબર લઈ લઈને હ અરધી તો દાંતમા ઓળપાઈ જાય આવડે નનીતી હુ બોલ
હા, કે તો ઈ હ કઈ મને ફોન જ કર્યો ને આ વાત ચાલુ થયો ને તો મને કઈ ફોન જ કર્યો નહી તો પછી મને હમુથી ફોન આવ્યો. કેટલા છ, વાગે કે એમ ફોન આવ્યો મને કે આનો ફન આવ્યો હતો, તમારા દોસ્તાર નો મેં કીધુ ના
મેં કીધું તુ છેલ્લે પછી પાછી. કેતી ગીતી, મેં ક કે કહી દેજો જાવ તો તમે મે કહ કે
હા હા
હા હા હુ કે કે
હ એને તો પછી મને છ સાડા છ, વાગે ફોન કર્યો મને કે કે આવડુ હશે. તે એપ ડાઉનલોડ કરીને રાખો તો મેં આવુ કસે પછી રાતે કઈ મારું નેટ જ નથી આખોધી વિડીયો વિીડીયો જોયા બધું પૂરું થઈ ગયુ.
હમ્મ
હા તમે કીધું આમાં કઈ એ નહી, તમે તો એક કામ કરો સવારે આવજો તમે
આમાં સ્પીકર ઉપર રાખ એમ કક આમાં સ્પીકર ઉપર રાખવાનું નથી.
હા આમાં સ્પીકર એ નથી ભાઈ. ક કામે કર્યું કોશો ઓલું લેવું પડશે આપડે.
એટલેજ કોતો મેળ આવીયે બાકી નહી મેળ આવીએ આમાં.
હા આપડે બે હાલ ની સઈને તું મળ મને કાલે
હમ્મ
હા, તો આપડે લઈ લેવી બે હારેસ.
કનેક્ટ કરી નાખીએને, એટલે પસી વાત થાય.
હા ઓલું બ્લુટૂથ લઈ લવી કાલે બે. એટલે કામે થાય, ને વાતે થાય, એલી ભા હાથ રૂ વાળુંજ લેવાનું, ઓલું લેવીને સાલુ વાળું તો એક દોઢ મહિનામાં તો બગડી જાય.
હે, એટલે આમ વાયર વાળું લેવુંસ? કે આમ ખાલી કાનમાં રહી ઈ?
એમેં આપડે બે હરખાજ લેશુ.
કાનમા રે ઈ. વાયર વાળું તો સે, પણ એમાંતો ખેંચાય જાય વાયર કામ કરીએ તો.
બ્લુટૂથ કનેક્ટ કરીને, આપડે જ્યાં ફરવુ હોય ને ન્યા ફર્યા કરાય, ખિસ્સામાં ફોન રાખીને.
હા જોઓ એવી રીતના. હા, જોવી એવું. કાલતો આપડે હમે સાડા ત્રણ વાગેતો અઇથી જાયું.
ના એમ નહી, તું મને દસ વાગે મળજેને, આપડે લઈ લેવી ને એમ. પછી તુંઓ ઘરે વહી જા જે, હા નઈ ઘરે નહી માઝા બજાર માં આવ અહીંયા.
બજાર માં ક્યાં, ઘરે આઈજો ને.
હા, ઘરેથી પછી હાલને દેખું છું ચ.
હા, કેજો મન.
કેમકે મને આવવાનું હોય તો મનતો આની હારેજ આવું પડે મારે દેર હારે, કેમ કે તારો ભાઈ તો સાત વાગે વીયો જાય, તો બેન સાત વાગે તો મને
પીએમાં આવું થઈ ગયું, ગાડીમાં આઈજો, ગાડીમાં પછી આપડે જાયું.
હા વાંધો નઈ, એને કે કે મને મારે અ અહીંયા સોડી દયો એમ.
હમ્મ
એ મારે શોકરાનું ટિફિન બનાવાનું હોયને, એટલે મને સવારે સાત વાગે મેળજ ના આવે.
હમ્મ, તો દસ વાગે છે, પછી આવય્યું ખાયત વદચા માથું બે પીવે
વાંધો ને આપડે સેલ અપ પૈસા તારી પાહે.
આપ કેટલાનું આવીયે એ તો કયો.
આઠસો, નવસો રૂપિયા નું આવીયે.
આઠસો! નવસો! આઠસો કે નવસો?
એ હવે જેવું આપડે વાપરવી એવું.
ઓછા નું ની હોય.
ઓસાનું તો પણ બગડી જાય, એક એક દોઢ મહિનામાં તો હું કામનું?
હે, હા તો હું પેલા પૂસી લઉંને એમ.
હા, પૂછી લે તારી મમ્મી પપ્પા ને.
હમ્મ, પસી તમને કે.
હા, મારે તો લેવુંજ પડશે. પણ હમણાં તો એલે ભાઈ, અમારે પૈસાની બહુ તંગી હાલે.
હમ્મ, એટલે જ ને પૂસી લેવું. પડેને પેલા એમ, પહાય તો એમ.
હા. બોલ.